હા, ચાલ.
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, બસ એકદમ મજામાં છીએ. તમે કેમ છો?
બસ સારું હ.
કેવુંક છે? વરસાદ ને એવું છે તે તમારે?
હા, હમણાં બે ત્રણ દિવસ તો સારો આવી ગીયો. દબદબાટી બોલાવી ગ્યો, બધે પાણી ભરી ગ્ય ભરાઇ ગ્યા, બહુ ઘણી બધી જગ્યાએ. તકલીફ ઘણી પડી ગેય.
હા, હા.
આજે આપણે સવારની સારી આદતો વિશે વાત કરીએ.
બઉ સરસ ટોપી સરસ ટોપિક લઈ આયવા છો.
હા. સવારમાં આપણે પેલા તો સારી આદતોને લીધે શું થાય કે આપડું જીવન અને ભવિષ્ય બધુય સારું રહે. જો એક વાર આપણને ટેવ પડી જાય. કે મોડા મોડા ઉઠીએ એટલે પછી આપણને ડેલી એમ જ થાય એટલે. સવારમાં આપણેે વેલા ઉઠવાની તે હોય, ને એટલે આપણને હંમેશા એમ થાય કે વહેલા જ ઉઠી જાય પછી મોડું ઉઠવું આપણને ગમે જ નહી નાનપણથી જે આપણને ટેવ રેેહ ને. ઈ અને જે આપણી માટે સારી હોય. ઈ આપણે હંમેશા આપણા જીવનમાં એને અમલમાં મૂકી દઈએ. એનાથી આપણને ઘણો ફાયદો થાય. સવાર માં ઉઠી ને વેલા ઉઠી જવું. પછી સવારમાં વેલા ઉઠીને. યોગા કસરત છે. એવું કરું જે રીતે સમય હોય, એ રીતે આપણે કરીએ. સવાર સવાર માં આપણે બધું ધ્યાન છે. પૂજા પાઠ કરીએ. તો એના ફાયદા પણ ઘણા છે. અને આપણને એનાથી આપણું મન પણ આનંદમાં રહે છે. તમારું શું કેવું છે? એની માટે. હલો. હલો.
હલો.
હા, હા સંભળાય છે?
હા, સંભળાય છે સંભળાય છે હા.
હા હા..
સવારે સ તમે કયો છો, એમ શિયાળાની સવાર છે. ને એ તો બહું સરસ સવાર હોય છે. તો શું છે, અમારે તો એક એવી રીતે નિબંધ પણ આવતો. જયારે અમે લોકો સ્કૂલ માં એમાં હતા. ને ત્યારે એમાં એવી રીતે આવતું કે શિયાળા ની સવારીના વિશે મતલબ હોય, ક્યારેક સો શબ્દોમાં દોઢસો શબ્દોમાં પણ ઈ જે શિયાળાની સવાર છે. ને એક એનર્જી વાળી સવાર હોય છે આપણી. કે જેમ છે ને. ને આખા વર્ષની ખૂબ એનર્જી મળે છે. અને એમાં ખાસ કરીને બધા કઠોળને એવું બધું પણ બહું ખાય છે. શિયાળાની સવાર હોય એની અંદર આમ તો. કે છે, કે અત્યારે જો બધા તડકા નો બહુ ઉપયોગ નથી કરતા. તમે જેમ ક્યો છો, એમ કેજો સારી આદત હોય આપણે જીવનમાં. સવારે વેલા ઉઠી અને થોડી વાર તડકે બેસીએ આપણેે. તો અત્યારે બધાને વિટામિન્સ ડી ની બહુ જ બધી તકલીફો થઈ ગઈ છે. અને જ્યાં જઓ ત્યાં બધાને શું છે. વિટામિન ડી શું છે. સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ જો આપણા શરીર માં મળે. અને એનાથી આપણા હાડકા છે. ને મજબૂત થાય છે. એમ એમ કે છે તો. તો એ આપણે સવારનો એ તડકો લેવો પણ બહુ જરૂરી છે. તો જેથી કરીને તમારી હેલ્થ પણ સારી છે. તો અને લોકો વેલા એટલે ઉઠે છે કે, સવારે સૂર્યપ્રકાશ જે સવારનો કુણો તડકો. કો હોય ઈ એનો લે છે, બરાબર ને?
હા, બરોબર છે.
હુ, હુ,
એટલે સવારમાં આપણેે જઈએ, વોકિંગ કરવા જઈએ. ઘણા ને તો એટલી સરસ તેવ હોય છે કે, ઈ અમે એક જગ્યાએ રેહતા રાજસ્થાન સ્થાનમાં, તો એ અંકલ ઘણા મોટી ઉંમરના હતા. સિત્તેર-પંચોતેર. સીતેર વર્ષના હતા, પણ ઈ સોમ અ. એને એમ કે ને કે સારી આદત. એમાની એક અતી કી ગમ્મે એવી ઠંડી ઓય, ગમ્મે એવો વરસાદ હોય, અગયા ઉનાળામાં તો કાઈ ગમે ત્યાં આપણને પણ. ઈ હંમેશા નીકળી જ જાય, ચાર વાગ્યામાં ચાલવા, વોકિંગ કરવા. અને સાંજે પાંચ વાગે એ બે ટાઈમ એમનો ફિક્સ જ હતો. સવારમાં ઈ ટાળ, તાપ, વરસાદ આપણને એમ થાય. કે આ અંકલ આટલી ઉમરે કે, ઈ રેઇનકોટ પહેરીને નીકળે. પણ એ એમનો નિયમ ચૂકે જ નઈ, એટલે એક વાર તમને ટેવ પળી જાય ને. પછી, તમે ઈ તમે નો કરો ને ધારો કે યોગા છે, એક્સરસાઇઝ તમે જ્યાં સુધી શરૂ નો કરો, ત્યાં સુધી તો કાઈ તમને એવું એમ નો થાય, કંટાળોય આવે પણ એક વાર તમે શરૂ કરો. અને એ નિયમિત રેવું પણ અઘરું છે, પણ એક વાર જો. તમારે એની માટે થોડીક તકલીફ પડે, પણ જો તમે એકવાર નિયમિત થઈ જાવો ને એમાં. પછી, તમે જ કોક વાર રીતે એક્સરસાઇઝ નો કરો, કોક વાર વોકિંગ કરવા નો જાવ. તો તમને ઈચેન જ નો પડે. તમે એનાથી તમને આખી આપ આપણા શરીરમાં આખી સ્ફૂર્તિ જ અલગ આવે છે.
હુ, હુ, હુ,
અને શિયાળામાં તો તમે વોકિંગ કરવા જાવ. એટલે બધા જાત જાતના, અત્યારે તો ખૂબ જ બધા જ લોકો જાગૃત થઈ ગીયા છે. એટલે બધી જગ્યાએ બગીચે છે. પછી, કોક એવી સંસ્થામાં છે, બધા ઉકાળા મળે છે. પછી આ બધા રસ મળે છે. ગાજર, પાલક, આદુ, કારેલા, લીમળો ઈ બધુઈ પીવાથી અ કેને કે શિયાળામાં તો જો તમે વોકિંગ કરવા જાવ. તો તમારું, આ બધું તમે પીવો અને અમર સાહિત એક સરસ. તાજી હવા તમને મળે, એનાથી તમારું સ્વાસ્થ સ્થય બને છે કે, આ શિયાળા ન શિયાળામાં તમે ત્રણ-ચાર મઈના ધ્યાન રાખીને. તો ધ્યાન રાખો, એટલે તમારું સ્વાસ્થ્ય સારું રેશે. આખું વર્ષ.
બરાબર છે, એટલે જ તો શિયાળામાં બધા એક્સરસાાઈઝ કરે છે ને, સૌથી વધારે અને. હા, બધા કે છે ઠંડી સહન થઇ જાય, પણ ગરમી સહન નો થાય. એટલે જે કાઈ આપણે હેલ્થ માટે કરવું નો હોય, એ બધું શિયાળામાં જ એ લોકો કરે છે. ને તમે કીધું એમ કે, સવારે જે વ્યક્તિને આદત પડી ગીયુ એવું મોર્નિંગ વોકમાં જવાની. તો ઈ એક બહુ સારી આદત છે, અને ઈ જે ટેવ પડી ગેઈ પછી જતી નથી, અને તમે ક્યો જેમ ઈ જ્યાં સુધી તમે બાર નીકળો નઈ, વોકિંગ કરો નઈ, ત્યાં સુધી તમને ચેમ નો પડે, અહીંયા પણ.
હમ્મ.
ઘણા લોકો એવા છે. કે શિયાળો, ઉનાળો, ચોમાસુ પણ એ લોકો નો જે રૂટીન લાઈફ છે. વોકિંગ કરવા જવું હોય, એટલે જવું અને ઘણા લોકો સાયકલિંગ પણ કરે છે, સાયકલિંગ કરે અને જોગિંગ કરે, એટલે દોડતા-દોડતા નીકળે અને કન્ટિન્યુ બે-ત્રણ કિલોમીટર સુધી દોડે, થોડેક સુધી દોડીને બેસી જાય એવું નહિ. કન્ટિન્યુ બે ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર એ લોકોનું કંઈક અમ ટાર્ગેટ હોય કે, એટલું એ લોકો કરે. તે એ જેનાથી એનું હેલ્થ છે, એના મસલ્સ છે બધા મજબૂત થાય અને હેલ્થ પણ એ લોકોની સારી રે છે અને એ લોકો જમવા કરવામાં એમાંય પણ બહુ ધ્યાન રાખે છે.
સાચી વાત છે, એક વાર આપણેે જ્યાં સુધી આપણે ન કરતા હોય ને મારે પોતાને જ આપે જ્યાં સુધી ન કરતા હોય ને, ત્યાં સુધી આપણને એના પ્રત્યે એનું મહત્વ ન પરખીયે એક વાર આપણેે ઈ કરવા માંડીએે ને પછી આપણને પોતાને એમ થાય. કે આપણે ખોટા-ખોટે ટાઈમ કેટલો બગાડીએે છીએ એમ, એની જગ્યાએ આ આપડે એક્સરસાઇઝ છે, યોગા છે જે કઈ આપણે આસનો છે, જે કઈ આપણા શરીર ને અનુકૂળ આવે, આપ આપડા સમ, આપડા ટાઈમ મુજબ આપણને જે અનુકૂળ આવે. સર્વિસ જ, સર્વિસે જતા હોય એટલે ટિફિન બનાવવાનું, બાળકોનું બનાવવાનું. જે કઈ ટાઈમ મળે એમાં આપણે આપડા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીએ. તો એ આપડે જ માટે તે આગળ જતા ફાયદાકારક છે, એમાં અમુક ઉંમર પછી તો તમે જો ધ્યાન ન રાખો તો તકલીફ હવે તો વધી ગઈ છે, એમ
હમ, હમ
પેલાના લોકો શું એટલી મહેનત કરતા એટલે એમને એટલો બધો પ્રશ્ન નહતો થતો. પણ જયારે હવે છે તો એટલું બધું કપડા છે, લેડીઝ માટે છે, તો એ મશીન માં ધોવા હવે બધી સુવિધા વધી ગઈ છે એટલે હવે ઈ જે શ્રમ પડવો જોઈએ, એ શરીર ને ઈ પડતો નથી, એના લીધે શરીર વધી જાય. એટલે અમુક આ બધું હવે જરૂરી બની ગયું છે. પેલા તો ચાલતું કદાચ આપણા વડીલોને પણ આપણેે તો હવે કરવું જ પડે એવું થઈ ગયું છે. નહીતર આપણને જ આગળ જતા કેટલાય જાતના રોગો થાય છે. અને એક વાર તમે કરવા માંડો ને એટલે સ્ટાર્ટિંગમાં આપડે કરીએ ને, તો બે-પાંચ એક્સરસાઇઝ કરીએ, ત્યાં આસન કરીએ ને ત્યાં આપણને એમ થાય બસ હવે મૂકી મૂકી દઈએ, મૂકી દઈએ, પણ વાર પછી તમારા શરીર ની તે ટેવ પડી જાય ને પછી તો તમને ત્યાં આમ ઉત્સાહ વધે અને તમને એમ થાય કે ના-ના ઓ કે ભાઈ આના લીધે મને શરીર માં ઘણી સ્ફૂર્તિ રે છે. તાજગી રહે છે, તો એ આપણને પછી ધીરે-ધીરે એનું મહત્વ વધારે સમજાવવા માંડે છે. અને હવે તો બધું મોબાઈલ માં આ બધું છે, આપડે કદાચ બહાર ન જઈ શકી તો એ તો મોબાઈલમાં બધું આવે છે, મ્યુઝિક સાથે કરે એટલે આપણને કંટાળો ય નથી આવતો.
હમ, હમ
એના લીધે આપણને ઘણું સારું રહેે છે, હેલ્પફુલ થાય છે.
બરાબર છે. એટલે આ પહેલા તમે જેમ વાત કરી એમ કે, પેલાના જમાનાના લોકો છે ને બધું જ કામ જાતે કરતા. એટલે એ લોકોને એક્સરસાઝ ત્યાં જ થઈ જતી અત્યારે શું બધી જગ્યાએ મશીનરી આવી ગયી છે, કપડા ધોવાનું મશીન, વાસણ માટેનું મશીન, અને વાસણ નુ મશીન ન હોય તો ઘરે કોઈ મોસી આવતી જ હોય કામ માટે ને એવી રીતે
હા બરોબર છે.
કપડાં સુકવવાને, કપડાં લેવાને એટલે એ બધું એક એક્સરસાઇઝ નું કામ જ છે તમારે, તો હવે ઈ જે લોકો કરતા નથી એ લોકોને તમે ક્યો છો એમ થોડું નાનું નાનું કંઈક ને કઈક ક્યા કરે છે પણ જો એ લોકોને માટે એક્સરસાઇઝ જરૂરી છે. તો યોગા ક્લાસ છે એ બેસ્ટ છે જો એક વાર તમે યોગા ને એવું ચાલુ કરી દો, અને શિયાળા માં તો એ જરૂરત છે સવાર સવારમાં તમે જે સવારના યોગા કરો છો, તમારું માઈન્ડ ફ્રેશ અને આપડા શરીરમાં એકદમ તાજગી એકદમ સ્ફૂર્તિ આવી જાય છે. આખો દિવસ આપણો સરસ રીતે પસાર થાય છે કેમ કે આપણું મન પ્રફુલ્લિત થઈ ગયું. યોગા ને એવું એનાથી છે ને થોડીક આપણા મન ઉપર પણ અસર થાય છે તો એ બહુ સારી વાત છે. અનેન આ બધી ટેવ જીવનમાં હોવી બહુ જરૂરી છે. અત્યારે તો અને ડોક્ટર પણ ચાલીસ વરસ પછી એમ કે છે કે તમે લોકો ત મનની શાંતિ માટે યોગા ક્લાસ કરો થોડુંક યોગામાં જાઓ. મન ફ્રેશ કરો અને તમારું શરીર ને થોડુંક સ્ફૂર્તિ આવે એવું કંઈક કામ કરો, કે કામ બધા બેઠા બેઠા થઈ ગયા ને? જે આપડે હાર્ડવર્ક વાળા કામ છે એવું તો કઇ રહ્યું જ નથી ને હવે,
હમ, પછી આપડે ઘરે ધારો કે ઈ બધું, આપડે કરીએ પછી છે તો કે ભઈ સવારે આપડે વેહલા ઉઠીને નાહી ધોઈને પૂજા પાઠ, કરીએ, અને આપણે ધારો કે કામ કરતા હોય તો પણ આપણે હળવું ભગવાનનું છે. કે પહેલા કેમ બધા પ્રભાતિયા આવતા એવું આપડે હળવું હળવું મ્યુઝિક વગાડીએ. એનાથી આપણને મજા આવે છે પહેલા તો શું છે, કે ભજન ને એવું બધું, ગાવાનું ને એવું બધું થોડુંક વધારે હવે હવેની જનરેશન છે. તો ઈ ઈ હું છે, શોર્ટ વે માં આવી રીતે મોબાઈલમાં ચાલુ કર દે પણ એની અસર રે છે. એના લીધે તે, તમને કામ કરવાની મજા આવે છે અને મન તમારો આનંદ મા રે, છે, અને શાંતિ અનુભવાય છે, અને ઈ બહાને ભગવાન નું નામ લેવાય છે. અને ઘરનું વાતાવરણ ઇ તે આપડા બાળકોય સાંભળે, તો એને તે થોડુંક ભગવાન નું એને થોડોક રસ પડે. નહી તો છોકરાઓને હું આપડે જેવું કરીએ એવું જ એમને ઈ જોવાના, એટલે એને લીધે થોડું તો, એમના કાને તે એવા બધા શબ્દો સાંભળવા મળે તો એમને થોડુંક જાણીતું થાય તો, કાલ સવારે એ લોકો એ થોડુંક ઈ ધારો કે એ સાંભળે ને પછી પોતાની તે પોતે મોટા થાય તો થોડુંક એમને ગાવાનું છે એમની પ્રત્યે રુચિ રહેે,
હમ હમ હમ હમ,
ઘરમાં એવું ધાર્મિક વાતાવરણ જોયું હોય.
હમ હમ હમ બરાબર છે.
સંગીતમાય તે આવી રીતે હળવું ભગવાન નું છે કે કાઈ પણ આપણે મ્યુઝિક, ની ઘણી અસર રહે છે સંગીત ની
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. એટલે તો કેતને ફૂલછાટનાય તે સવાર સવાર માં મ્યુઝિક સંભળાવે છે. કે જેથી કરીને કે ફૂલઝાડ અહ ફૂલઝાડ છે આપણને એમ થાય કે એ નિર્જીવ છે પણ એક વનસ્પતિ છે એમાં જીવ છે જ તે એ જે એનો વિકાસ થાય છે એ એક સજીવી વસ્તુ જ છે. અને જો ઈ ઈ પણ ગીત સંગીત સાંભળે છે. તો એ વધારે પ્રફુલ્લિત ને એવા થઈ જાય છે એ તો દેખાય છે આપડણે ઘણી જગ્યાએ ગાર્ડન એમ જગ્યાએ જઈને જોઈએ છીએ